હલો રામ રામ કેમ છો તમે
તમે કેમ છો તમારા પરિવારમાં બધા સારા છે ને હાલમાં
હા બધા સારા છે હમણાં તો મજા કરી રહ્યા છે અને તમે જાણો છો કે ગામડાઓમાં તો જીવન કેટલું સારું હોય છે ને એમ ગામડાનું જીવન પણ તમે જાણો છો કે હમણાં તો સારું છે પરંતુ હમણા ગામડામાં પણ ઘણી બધી ગરમી વધી રહી છે અને ગામડામાં જે પેલા ઠંડક હતી તે હવે તો બ કારણ કે એટલું બધું પ્રદૂષણ અને ગામડામાં પણ જોવા મળી રહ્યું છે અમારા ગામના બીજા લોકો પણ છે એટલા બધા ગંદકી કરે છે અને ગમે ત્યાં કચરો ફેંકે છે ગમે ત્યાં સળગાઈ મૂકે છે અને ધુમાડાને લીધે આખું વાતાવરણ ગરમ થઈ જાય છે અને ગામના એવા નજીક એવા ઉદ્યોગો પણ સ્થાપિત થવા માંડ્યા છે જેના અ જે ઉદ્યોગો નીકળતા ધુમાડા ઉદ્યોગ માં નીકળતા હો કચરો બધું અમે ત્યાં આવે છે અને બધું અમારા ગામને ખુબ અસર કરે છે એટલે અમે તો ઘણા વર્ષો પહેલા બે એક વર્ષ પહેલા અરજી પણ આપેલી હતી જે ઉદ્યોગોને કામ કરે છે ત્યાં એ લોકોને સમજ્યું કે આવું નહી કરો કારણ કે અમારા ગામડું ખુબ બગડી રહ્યું છે ને ગંદકીમાં આવી રહ્યું છે ને ગમે ત્યાં પ્રકારના અમારા ગામમાં બધા રોગચાળો ફેલાઈ રહ્યો છે એટલે અમે આવું બધું કીધું છે અને પછી અમે કીધું કે યોગ્ય રીતે તમે કચરાનો નિકાલ કરો કારણ કે આવું બધું તમે કરશ તો પછી અમારું ગામડું ખૂબ બગડી જશે અને અમારા ગામના લોકો ખૂબ બીમાર પડશે એટલે આવુ બધી પરિસ્થિતિ આમના સર્જાઈ રહી છે એટલે તમારા સાથે વાતચીત કરી કે શહેરમાં કેવું ચાલી રહ્યું છે હમણા
હાલમાં જોવા જઈ તો હું તો શહેરમાં આવી ગયો છું પરંતુ મને પણ ગામડાનું જીવન જ ગમે છે અને શહેરમાં શું છે કે ઘરે હમણાં તો જે પ્રદુષણને કારણે અને બીજી બધી જે મુસીબતો આવે છે એના કારણે અમે જે વનસ્પતિઓ કે પછી એના ફળ દ્વારા અમે જે આવક પ્રાપ્ત કરતા હતા તેમાં ખુબ જ ઘટાડો થઈ ગયો છે કારણ કે જોવા જઈએ તો હાલ માટે પાકમાં પણ ખુબ જ ખેડૂતને તો નુકસાન થઈ રહ્યું છે એટલે અમારે પણ અમારા ઘરનું ગુજરાન ચલાવા માટે ઘર છોડીને અહિયાં બાર પેલા ને બીજા શહેરમાં જવું પડ્યું છે અને શહેરમાં જતા ઘણી બધી તકલીફ પણ પડી કારણ કે હું કોઈ દિવસ બહાર ના શહેરે ગયો હતો નહીં એટલે મને ઘણી બધી મૂંઝવણ પેદા થઈ પરંતુ જયારે મેં શહેરમાં ગયો ત્યારે મને એક વાત નું એવું ગમ્યું કે શહેરમાં લોકો શું હોય છે કે એકદમ શાંત હોય છે ત્યાં આપણે એવું કે ગામડામાં શું હોય છે કે આપણે એક બીજા સાથે વ્યવહાર હચવાનો હોય સાચવવાના હોય છે કે આપડે લગ્નમાં જવાનું હોય છે પછી એકબીજા સાથે વાતો કરીએ છીએ આખો દાડો ટાઈમ સ્પેન્ડ કરીએ છએ પણ ત્યાં એવું હોટું નથી ત્યાં તમારી લાઈફ છે મને બીજાની લાઈફ અલગ હોય છે અને ત્યાં બીજું શું છે મે આટલા વર્ષથી રહું છું પરંતુ મારા પડોશી એટલે મારા બાજુમાં કોણ રહે છે તે પણ મને ખબર નથી કારણ કે એ લોકો એનું કામ હાથ ના મતલબ રાખે છે અને હું મારા કામ હાથ ના મતલબ રાખું છું એટલે એ લોકો લાઈફ સાઈલમાં આખી અલગ જ હોય છે અને ગામડા કરતા શહેરનું જીવન એમ તો સારું હોય છે પરંતુ કેટલીક વાર આર્થિક સંકટમાં અમે હવ મુકાઈ જઈએ છીએ કારણ કે જે હમણાં હમણાં પણ એક વાયરસ આવ્યો હતો કોરોના કરીને ત્યારે અમે એટલી બધી મુસીબતમાં મુકાઈ ગયા હતા કે અમારાથી ઘરની બહાર પણ નહીં નીકળાતું હતું અને અમારા બાળકો પણ ઘરે જ રહેતા હતા પરંતુ મેં ગામડામાં જ્યારે અ મારા પપ્પા લોકો રહે છે તો એમની સાથે વાત કરી તો એ લોકો કહે છે કે અહિયાં પણ કોરોના વાયરસ તો ઇફેક્ટ છે જ પરંતુ અમારે તો શું છે ખેતી છે એટલે એ લોકો વાળીએ કે પછી દેટ ભરવા અને એમ બહાર નીકળે છે પરંતુ શહેરમાં તો અમારે શું છે કે સવારથી દરવાજો પણ અમારે ઠીક હો કદાચો અમે બાલ્કનીમાં જઈએ છીએ હવા લેવા માટે બસ મે પછી આખો દિવસ ફોનમાં લી રહવ પડે છે કાંતો પછી અમે પાના રમીએ છીએ કેરમ રમીએ છીએ એમ ઘણી બધી રમત રમ્યા કરીએ છેીએ પરંતુ ત્યાં એ સંકટ અમને પહેલા પહેલા તો ખૂબ જ મજા આવી હતી કે રમવામાં મળવાનું એમ કોરોના વાયરસ એકદમ આવ્યો નથી પરંતુ અમારા શહેરમાં પણ જયારે એન્ટર થયો અને બધાની ઇફેક્ટ થવા લાગી અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા લાગ્યા ત્યારે અમને અમે પણ ડરી ગયા હતા અને પેલા પહેલા અઠવાડિય તો આમ તો આરામથી અમે ઘરમાં કાઢી નાખ્યું હતું પરંતુ પછી તો એમ જેલમાં રાખેલા હોય તેવુ લાગતું અને ઘર માંથી નીકળવાનું પણ ખુબ જ મુશ્કેલ થઈ ગયું હતું અને નીકળે તો પણ પોલીસ વાળા લાઠીચાર્જ પણ કરતા હતા બહાર નીકળવાની શકત મનાઈ હતી અને બાળકોનું શું છે ભણતર પણ આપણે ઓનલાઈન જ કરી દેવામાં આવ્યું હતું અને ગામડાઓમાં એક તકલીફ પડેલી કે અમારા ગામડાઓમાં ફોન કરેલો જે બાળકો ભણતા હતા તેમની પાસે મોબાઈલ નહી હતો અને જેની પાસે મોબાઈલ હતો તેની પાસે ઇન્ટરનેટ ની સુવિધા એટલી બધી સારી નહી હતી એટલે એ લોકો ભણવામાં થોડા ઘણા પછાત થઇ ગયેલા પરંતુ અમારે ત્યાં શહેરમાં એટલો ફાયદો એ થયેલો કે અમારે ત્યાં બાળકોના પાસે ફોન હતોું અને અહીં નેટવર્ક પણ ખુબ જ સારું એ મળી રહે તું હતું એ લોકો તો ભણ ખુબ જ ધ્યાન આપ્યું અને માર્ક પણ આવ્યા સારા એવા અને પછી તો એ લોકો પણ કંટાળી ગયા હતા કેમ કે ઓનલાઈન પણ ભણી ભણીને આપણે ફોનમાં સ્ક્રીન પર જોઈ જોઈને આંખ ડુક્યા હોય છે અને લોકો કેટલાક લોકોના માઇક ચાલુ રહે છે ગમે તેમ ઘર નો અવાજ પણ આવ્યા કરે છે એટલે ખૂબ જ કંટાળી જવાય છે અને શિક્ષકોને પણ નહીં ફાવતું હતું પરંતુ આ જે વાયરસ હતો તેને સામે લડવા માટે અમારે ગમે તેમ આવું કરવું પડ્યું હતું અને અ ત્યારે શાકભાજીમાં એમ તો સસ્તી થઈ ગઈ હતી પરંતુ પછી ધીરે ધીરે એનો પણ ભાવ ખૂબ જ વધી ગયો હતો શું તમારા જે કોરોનામાં મેં તમને વાત કરી કે ગામડામાં મેં જ્યાંતો હતો તે ગામડામાં તો આવી પરિસ્થિતિ હતી તમારા ગામડામાં કઈ પરિસ્થિતિ બદલાઈલી કે પછી આવી જ હતી
ના ભાઈ અમારા ગામડામાં પણ સેમ એવું જ હતું કારણ કે અમારા ગામડામાં પણ બધા એટલા બધા લોકો ડરી ગયા હતા કે આ વાયરસ કોઈને થાય તો પછી તમે જાણો છો કેટલો ઝેરી અને ચેપી રોગ છે તે વાયરસ આપડા ગા ઘરે કોઈને થયો હોય તો પછી અમુક આપણા પરિવારને અમુક સદસ્ય થઈ જાય તો એવો વાયરસ કારણ કે એટલો ઝેરી અને ચેપી રોગ કે આખા આપણા દેશ વિશ્વભરમાં કેટલા લોકોને આ એટલે કે મૃત્યુના હત્યા કરી દીધા હતા કારણ કે વાયરસ જ એટલો ખરાબ અને કેટલું ચેપી છે જેના લીધે આપણા દેશના અમુક લોકો કે પછી ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને આપણા આપણા દેશમાં તો આપણેે કારણ પછી આપણાહે અમારા ગામડાઓમાં તો આવી બધી તકલીફ થયેલી હતી અને બાકી તો તમે જાણો જ છો કે આપડા બીજું એમ તો આપડા ગામડાઓમાં બધા લોકો બધા કોરોના નામથી લોકો ડરી જાય અને ઘરે પણ દર્દ નથી રહેતા હતા કારણ કે એ લોકોને થઈ ન જાય થઈ જાય એ લોકો રહેતા હતા પરંતુ હવે તે એ સમય પણ અમારા ગામના લોકોએ સારી રીતે સાભાળ્યો અને યોગ્ય પ્રોટોકોલ સાંભાળ્યો અને યોગ્ય રીતે એ બધી બધાની જે સરકારે બહાર પાડેલા બધું શું કરવું જોઈએ શું ની કરવું જોઈએ બધાએ માન્યું અને બધ સારી રીતે બધું કર્યું કારણ કે તમે જાણો છકે આજકાલના જે બધા લોકો છે તે હમણાં તો કોરોના વાયરસ જ્યારે હતો ત્યારે બધા લોકો માસ્ક પહેરતા હતા ને બધું કરતા હતા પરંતુ આજકાલમાં હમણા પણ એવી બધી પરિસ્થિતિ બની ગઈ છે કે ઘણા બધા લોકો કે હમણાં બહાર જવાથી ઘણી બધી ગંદ ગંદકી એટલે કે ઘણી બધી ગંદી સ્મેલ પણ આવે છે આજુબાજુ ગંડું પેલું પણ જોવા મળે છે એટલે કે હમણા પણ આપડે આવું બધું કરશું તો પછી આવા બધા રોગો કે પછી આ બધું થવાનું શક્યતા વધી જ જશે એમ એટલે કે આપણે યોગ્ય રીતે પેલું કરવું જોઈએ અને શહેરોમાં તો તમે જાણો છો કે આપણને એ બધું તપલીક પડે છે અને અમારા ગામડામાં પણ આવું બધું થયેલું હતું અને ગામડાઓમાં બધા લોકોએ યોગ્ય રીતે આ જે કોરોના વાયરસની જે સમસ્યા બધી આવી હતી તે સમયમાં સારી રીતે બધા યોગ્ય રીતે બધાને સાથ આપ્યો અને સારી રીતે બધાને એટલે બીજા લોકો સારા ડિસ્ટન્સ જાળવી રાખ્યું અને બીજું તો એ જ છે કે ગામડામાં તો બધી જે ખેતી બધા પ્રત્યે બધા બહુ જાગૃત છે તે અમના તો ખુબ ઓછું થઈ રહ્યું છે કારણ કે ગરમીના કારણે કે પછી વાતાવરણના કારણે જે ખેતી કરે છે તેમાં પણ તો બધું બહુ પેલું જોવા મળી રહ્યું છે અને એટલી બધી ગામમાં પણ ગરમી જોવા મળી છે કે બધા લોકો હવે તો બપોરે કામ પણ નથી કરતા અને મોસ્ટલી હવે સાંજે જ કામ કરે છે કારણ કે ગરમીનું પ્રમાણ ગામડામાં એટલું બધું વધી રહ્યું છે જેમ કે ગરમીનું પ્રમાણમાં પહેલા તો તમે જાણો છો કે ગામડાઓમાં મોસ્ટલી એમ તો પાંત્રીસથી આડત્રીસ સેલ્સયસ સુધી રહેતી હતી પરંતુ હવે તો એટલી બધી થઈ ગઈ જેમ ચાલીસ થી માંડીને ચુમ્માલીસ સુધી થઈ રહી છે એટલે એ જ છે એટલે કે જેટલું હવે પ્રદુષણ આપણે વધારે કરશું તેટલું જ આપણને આવી બધી સમસ્યા નડવાની જ છે અને ગામના લોકો એમ તો ખુબ સારી રીતે રહી છે અને બધાના લોકો સાથે વાતભી સારી કરે છે અને તમે જાણો છો ગામના આપણે વ્યવહારો સાચવવા પડે છે તમે જે કીધું કે બધા લોકો સાથે અળીબણ રહેવું પડે છે કોઈના ઘરે લગ્નમાં આપણે જવાનું જવું પડે છે કારણ કે એ લોકો પણ આપણા લગ્નમાં આવે એટલે કે આપણા બધા વ્યવહારોમાં આવે છે અને એ લોકો પણ આપણને પ્રત પત્રિકાને બધું મોકલે છે અને આપણે ન એ પત્રિકા આપી હોય તો પણ આપણે નહી ગયા ભૂલી ગયા હોય એમ તો પછી એ લોકો બધું યાદ પણ રાખી મૂકે છે ને પછી આપણા ઘરે પણ નહી આવે છે એટલે કે વ્યવહાર સાચવવા ખુબ જરૂરી છે ગામ માં કારણ કે એવું બધું થાય છે કે એમના ઘરે ગયા હોય ને આપણેે જ નહી ગયા હોય પછી એમના આપે જયારે એ લોકો આવ્યા તો પછી એ લોકો એવું બધું વિચારે છે અને આપણા સાથે વ્યવહાર ખોટા કરે છે અને આપણા સાથે સરખી વાટ પણણ નહીં કરે અને બધું એવું બધું કરે છે એટલે મારે તો એજ કેવું છે ગામ ન જીવન એમ તો બેસ્ટ કહેવાય પરંતુ શહેરોમાં પણ એમ તો સારું પરંતુ ગામમાં તો તમે જાણો છો કે આવી બધી પરિસ્થિત જોવા મળે છે એકબીજા સાથે ભાઈચારો પણ જોવા મળે છે અને ગામમાં કોઈ પણ પરિસ્થિતિ જેમ કે અમારા ગામમાં પેલા એવ ક્લિનિક જે અમારા જે અમારા જે શહેર માં એટલે કે તમાર જે શહેર છે નજીક એવું એમ તો તમાર તમારા શહેરો માટે ઘણી બધી પ્ર ક્લિનિક આવેલી હશે પરંતુ અમારા ગામમાં એટલી બધી સારી ક્લિનિક નથી અને બે વર્ષ પેલા તો હટી જ નહી પણ અમે જે અરજી કરીમ પછી આવી કારણ કે અમારા ગામથી એવ દૂર શહેર છે જેના કારણે અમારા જે ગામડાઓમાં કોઈ પણ એવ આમ આકસ્મિક પરિસ્થિતિ થઈ ગયા તો પછી ત્યાં લેજાનું ભાઈ જરા જરા મૃત્યુ પણ થઈ જાય છે એમ એટલે અમારા ગામડામાં આવી બધી તકલીફ હતી અને હમણાં જ સોલ્વ કરી જેથી કરીને હમ જ નવી એવી ક્લિનિક બની છે અને સરકારી દવાખાનું પણ બન્યું છે જેથી કરીને બધા ગામના લોકોએ સરકારી દવાખાનામાં પોતાની ટ્રીટમેન્ટ કરાવે અને પછી શહેરોમાં જો મોઢેરે થઈ ગયો તો શહેરોમાં લઈ જવામાં આવે છેમ એટલે એ જ છે કેવે ગામડાઓ પણ વિકસિત કરવું જોઈએ અને ગામડાઓમાં પણ ઘરે ઘરે એટલે કે મોસ્ટલી ડસ્ટબિન કે પછી એ લોકો આપવો જોઈએ અને ગામમાં બે એક જગ્યાએ એવું બધા ક્લિનિક હોવું ખૂબ જરૂરી છે બાકી શહેરોમાં તમને મરી સારી ટ્રીટમે કે
હા એમ જોવા જઈએ તો ગામડાનું જીવન કરતા શહેરનું જીવન પણ મને ગમે છે કારણ કે અહિયાં ચોવીસ કલાક આપણને ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી પણ મળી રહે છે અને લાાઈટ પણ કોઈ વાર જતી નથી અહિયાં કારણ કે લાઈટ જોતા તો ઘણું બધું કંપનીઓ પણ બંધ થઈ જાય છે એમ તો જનરેટર હોય એ વાંધો નહી આવે પરુ ઘણા બધા જે આપડ કોમ્પ્યુટર સેન્ટર હોય ને જે કામની વસ્તુ બંધ થઈ જાય છે એટલે લાઈટ એવ તો હોય જ છે અને રસ્તાની સુવિધા એવું પણ સારું છે કોઈ વાર ગટેરમાં પાણી થોડું થડું ઉભરાઈ જાય છે પરંતુ એમ તો એ લોકો કરી નાખે છે એનું સોલ્યુશન એટલે ખુબ જ વાંધો નથી અને સારવારની સુવિધા પણ સારી છે અહિયાં હોસ્પિટલો પણ સારી એવી આવેલી છે અને ત્યાં સાધનો પણ એટલા બધા વિકસિત છે કે આપણે ગવર્મેન્ટ સાધનો ઉપયોગ કરીને આપડણે સારા થઈ શકી છીએ સારું ચાલો મળશું પાછા ત્યારે આપણે આણાં જે વાત કરી પાછી એના ડીપમાં જઈને વાત કરીશું
હા ભાઈ સારું મળી પાછા